પેલા
હલો
હલો
હા બોલો
શું કરો છો?
કઈ ના આ એસાઈનમેન્ટ કોલેજના ચાલે છે એ કરું છું.
હમ્મ હમ્મ હા બોલો. હલો. હલો.
પારો.
હલો. તમારે તઈ એ વરસાદ પડે છે?
હા પડે છે ને વરસાદ.
આ મારે તો અહિયાં હ બંધ થઇ ગયો છે હ વરસાદ તો અવડે.
હમણાં જ ઝાપટું પડી ને ગયું વરસાદ.
હમ્મ હમ્મ આમાં તો સવારમાં પડેલો પછી અહીયા પડ્યો જ નથી વરસાદ. સજ્જે ચડીને આવે છે પણ પડ તો જ નથીને અહીંયા અમાર તો
બરાબર અહ હ.
જઈને આયા તમ?
ક્યાં?
બહાર જવાના કેતા હતા તો
હા કાલે જઈને આયાને અમે લોકો.
હમ્મ હમ્મ. હા હા તમને પેલા ફોન કર્યો પણ તમે ઉપાડ્યો નહી, બિઝી હ કા મેસેજ કરેલો વાત કરવી તી તો તમારા જોડે આવી રીતના.
હ અત્યારે થોડું ચાલ મેસેજ તો આમ બહુ ખાસું નહી જોતી. કારણ કે અત્યારે કોલેજને એસાઈનમેન્ટને, પ્રોજેક્ટને બધું ચાલે છે ને મને ટાઈમ જ નહીં મળતો.
હમ્મ, તો તમે કઈ કોલેજમાં જાઓ છો?
પારૂલ યુનિવર્સિટી વડોદરા.
એવું છે મારે માર બેબીને ફરી લેવો જ છે આવી રીતના પારૂલીમાંજ એમાં આપડે અહ કેટલા ટકા વાળી જોઈએ પારૂલમાં?
એમાં તો કઈ એ લોકો કરતા ને એ લોકોને ત્યાં તો કેવું છે કે પૈસા મહત્વ છે. તમે બે વર્ષની ગેપ હોય ને તો પણ એ લોકો લઈ લે છે. પછી તમે ફેલ હોય છે ને તમારે કરવું હોય છે ઓનલાઈન કેવું તો પણ ત્યાં એડમિશન થઈ જાય છે.
હમ્મ હમ્મ એવું છે એમને. હમ્મ હમ્મ. કોલેજમાં. અને તની બસ બસ કઈ આવે જાય કારણ કઈ થી આગું પડી જાય ખબર નઈ.
હા ત્યાંની બસ તો બધે ફરતી જ હોય છે હાલોલ છે, કંજરી છે, ડભોઈ છે
હમ્મ. હા હા તમા કોલેજમાં કેવું ભણવાનું?
તો વડોદરામાં તો ભ ચાલે જ છે પ્લસ આવી રીત ત્યાં બહાર પણ અમુક સિટીમાં ચાલે છે.
એવું છે અને આપડે બસ નું ભાડું ને એવું કેટલું લે તમારામ
બસ હું ભાડું તમારે વ એ તમે એડમિશન લો ને, એટલે એક વર્ષ તો હામટું ભરાય જ દે લોકો.
એવું છે, એમને અને કોલેજની ફી આપડે કેટલી છે તમારે?
કોલેજની ફી તો તમારે જેવી રીતે તમે ડિસાઈડ કરો, કોર્સ તમારો જે હોય.
હમ, હમ એવું છેને.
હમ, અત્યારે ઓનલાઈન કોર્સ પણ થાય છે.
ઓનલાઈન કોર્સ એટલે કે, લેપટોપ ઉપર ચાલે કે, પછી તમારે જવું જ પડે સ્કૂલ માં.
ઓનલાઈન લેપટોપ પર ને એવું જ.
એવું છે, ઓકે. હમ, હમ આપડે કેવો અનુભવ નહિ હ. એટલે આ તો કેવું મોબાઈલ માં આવે છે ને કે, પારૂલ નું છે, ચાંગા છે એવી. આમ હાઈફાઈ કોલેજો છે ને, એમાં મોબાઈલ માં આવે, એટલે અનુ ભવ તો મા બેબી ને એવો જ હતો કે, હું ચાંગા લઉં અથવા પારુંલમાં લઉં એમ. એટલે તમે ના પૂછ્યું હુ. કોલેજ માં છે, એટલે મે મેમે કુલય કઈ કોલેજ માં મને પૂછવા દો, એમ તમને એટલે મેં પૂછ્યું કઈ કોલેજમાં છે, એમ તમારા મીની મમ આમ તમારા ટાઈમ કેટલા વાગ્યાનો છે કોલેજ નો?
મારે તો ફર્સ્ટ સીપમાં છે, સાડા સાત થી બે દસ નો.
હા, તમે કઈ લાઈન લીધી છે, કોલેજ ની.
કોમ્પ્યુટર એપ્લિકેશન.
ઓકે, હા, કોમ્પ્યુટર એમને ત તો તો તમારે બે ત્રણ વર્ષ જેવું થયું હશે નહી.
માસ્ટર કરું છું, એટલે આમાં કેવું હોય, બે વર્ષ નો કોર્સે.
એવું છે એમને. હમ, હમ એટલે તો ત્યાં કોલેજ સારી છે, ભણવા માટે એમ.
હ, એ તો આ ડિપેન્ડ કરે છે, સ્ટુડન્ટ ઉપર.
હમ, હમ‌.
કે કેમનું તમારે. કરવું છે, બાકી ત્યાં તો ભણવાની સાથે-સાથે ઘણું બધું, બીજું બધું પણ ચાલ. તું જ હોય છે, ઇવેન્ટો છે. પછી કંઈક ને, કઈક સેલિબ્રિટીઓ બધું આયા કરે છે.
હમ, હમ, હમ, હમ એવું છે આમ ના. હા, હવે ભાઈ, હવે મારી બેબી એ હવે બારમું.
બાકી એ એક્સ્ટ્રા ઓર્ડિનારી ને, બધું તો ત્યાં ગાડી સારું થાય છે.
એવું છે, એમને હમ, હમ. આપડા અનુભવ તો છે નહી, હવે આ પહેલી વાર છે, હવે જોઈએ, હવે કેવું છે કોલેજ નું. અમને તો પેલા બોલાવશે, આમ મેસેજને
એકવાર પહેલા કેવું એડમિશન લેવાના બહાને, એકવાર વાર જઈ આવવાનું વિઝિટ, ત્યાં ગાડી કેમ્પ. બસ વિઝિટ કરવાનું, પછી જોઈ લેવાનું કે, કેમનું બધું ત્યાં ગાડી થાય છે.
એટલે હા, મારા બાબુ આવી રીતના કોલેજમાં હતો ને, તો પેલા એ લોકોએ એક વાર આપણ કોલેજ જોવા બોલા લઈ જાય સ્કૂલ વાળા, એટલે એ લોકો જ બોલાવે આપણો ને. એમ કેસે.
ના બોલાવે. તો પણ આપડે એવું કહી કે, અમારે એડમિશન લેવું છે, એની માટે અમારે કેમ્પસ વિઝિટ નહીં કરું. તો તમને આખી કોલેજ ફરાવે એ લોકો અને બધી એક્ટિવિટીને બધું બતાવે.
હમ્મ, હમ્મ, એ તો પણ તમારે પેલા જઈને પૂછવું પડે ને પ્રિન્સિપલ ને?
ના એમ મ પણ થઈ જાય.
એવું છે, હમ્મ હમ્મ, વિચારીએ હવે એક વાર. માં બાબાને તો અહંયા ચંગામાં લીધેલું છે. પણ આ કેવું કે પેલી બેબી કે ના મારે ચાંગા નઈ મારે આવી રીતના બીજી કોલેજમાં તમે જોઈ એટલે જ તમને પૂછ્યું કઈ કોલેજમાં?
બરાબર.
હમ્મ, સારી કોલેજ છે. સારી કોલેજ છે જોઈ શું મને આવવું હોય ને તો તમે ફોટા બોટા મોકલજો હોય તો તમારે આમ.
હ હા ચોક્કસ.
કેવું આપડે અનુભવ થાય આપણે કોલેજમાં બેબીજુએ ને તો ખબર પડે કે ભાઈ કેવી કોલેજ છે એમ.
હા એ તો છે.
એટલે તમે હવાર માં જતા હશો કોલેજ કે બપોર પછી ની કોલેજ છે?
ના સવારે જ જવું.
સવારે મિનિમમ આમ તમે કેટલા વાગે ઉઠો?
ચાર વાગે.
હાલો.
જગ્યા ની સાત વાગે અમે ત્યાં પહોંચી જઈએ. કોલેજ ક્લાસમાં, સાડા સાથે.
તમારે સવારમાં તો બહુ વેલ્યુ ઉઠવું પડતું હશે ને?
હ ચાર વાગે
ચાર વાગ્યે ઉઠવું પડે? અવાજ કપાય છે તમારો. હાલો, હાલો, અવાજ કપાય તમારો. હાલો, હા અવાજ
હાલો, હા બોલો.
અવાજ આવે ને? હા, મિનિમમ તમારે તો સવાર માં વહેલું જ ઉઠવું પડ તું હશે ને, તમે કેટલા વાગ્યા ના ઉઠો? તો તમે ચાર વાગ્યાનું ઉઠવું પડે? હા. એવું છે એમ ને કોલેજ જવા માટે એમ ને.
છે એટલે અહિયાં થી બધાયને સ્ટુડન્ટ ને લેતા લીતા જાય એટલે કે એવું વાર તો લાગે જ.
હમ્મ, હમ્મ, હમ્મ, હમ્મ. એવું છે આમ ને તમાર કોલેજ ને જોઈએ હવે. અહીં આ બાજુ અ તમાર કોન્ટેક્ટમાં હોય તો પછી મને બાત કરજો આવી રીતના. કોલેજની.
હા એ તો તમે ડાયરેક્ટ જ જશો ને તો પણ તમને એડે અહીં એ લોકો પેલા તમને કરાવશે કેમ્પ કેમ્પસ વિઝિટ ને પછી થશે બધું આગળ.
એટલે આપડે કોલેજ નું આમ બારમા નું આમ રિઝલ્ટ આઈ જાય બરોબર? તો આપડે જઈએ તો છે ચાલે ને વિઝિટ મારવા?
હાલો.
કેટલા, હાલો.
હા બ
કેટલા ટકા સુધીનું તમાર હલો હલો
તું ક છો
એટલે મિનિમમ કેટલા ટકાવારી જોઈએ બારમામાં હલો
હા સિત્તેર ટકા જોઈએ. તમારે
સીતેટકા ઓકે એે સીતેટકા સિત્તેર ટકા તો કમ્પલસરી જોઈએ છે. એમં
હ પણ આપડે ઓબીસીમાં આઈયએ ને આપણેે લોકો એટલે જવો ને સાહીઠ પાસઠેમા પાછળ પણ ચાલી જાય.
ઓકે એવું છે. એમને જોઈએ. હવે તૈનું અનુ એવું હોય તો પછી આપડે તૈની ની એકવાર વિઝિટ મારીશું. બોલો શું કરો છો. બીજું તમ ખાવા પાણી થઇ ગયું તમારે
હઉ થઈ ગયું બધું
એવું છે. અમને અમારા જે બાકી છે. કરી છે. હમ અમાર થઈ ગયું હવે ખાવા બેસીશું થોડી વાર રહીને જો
હ મારે હવે પાણી આવ્યું ને કામ પતાય ને પછી
હમ અમારે તો સાત વાગ્યે ખાઈ લઈએ સાત સાડા સાતે છેલ્લા છેલ્લા મિનિમમ આઠ હમ છેલ્લામ છેલ્લા આઠ બહુ થઇ ગયા. કારણ કે સવારમાં વેલું ઉઠવાને ને મારે પેલા બાબાને ચાંગા જવાનું સવારમાં વેહલું
બરાબર
તો તમને ચાંગાંની કોલેજમાં ના અનુકુળ આયો
મારે ગવર્મેન્ટ થ્રુ હતું ને એટલે પછી નહી મેં ત્યાં અગાડી નહી. નંબર લાગ્યો મારો
એવું છે. હમ હમ જોઈએ હવે હમ આમ તો જો કે ચાંગા બી બહુ સરસ કોલેજ છે. અમે મારા બાબાને મેલ્યો છે. ને ચાંગા તો અમે જોઈ છે. કોલેજ સારી છે. એક્ટિવિટી બધું સરસ સરસ કરાવે છે. અહીંયો પણ મમારા બાબાને કોમ્પ્યુટરથી જ ચાલે છે. હા કોમ્પ્યુટર કઈ લેપટોપ જ જોઈએ છે એમ લેપટોપથી જ ભણવાનું તમારે લેપટોપમાં જ ભણવાનું
હા મારે તો લેપટોપમાં જ ભણવાનુ
અમારે એવું જ છે. લેપટોપમાં જ કામ કરવાનું અંદર બધું લેપટોપમા જ આવે ભણવા કરવાનું
હમ
હ હા બોલો બીજુ હલો
હા બોલો
કઈ નહી હવે ખાવા બેસી શું ટાઈમ થશે એટલે
અચ્છા
તો તમે કોલેજ જઈને. આયા તો તમારો કામ પતી ગયું. કેટલા વાગ્યા આયા કોલેજથી તમ
પાંચ વાગ્યા આજે મારે થોડું લેટ રહી ગયું.
એવું છે, હમ, હમ, હમે હવે ખાઈશું પીશું. છોકરા અ અમારે આવશે જ, હવે તૈયારી જ છે, થોડી વાર રહીને.
બરાબર. હા, એસાઈનમેન્ટ ને પ્રોજેક્ટો ને, બધું લાસ્ટ યર છે ને, એટલે આ લોકો બહુ લોડ આપે છે. અસઇમેન્ટ નને બધું જ ચાલે છે.
હું હું. હે મજ બધું ચાલે, એટલે એવું જ ને, હવે શું કરવાનું? લેપ લેપટોપમાં આખું અંદર જ મોડું રાખી રાખો. વાનું આખો બેવ ધ્યાન રાખીને, નાતો એમ એમમાં બાબાને તો. ચશ્મા આઈ ગયા છે.
બરાબર. લેપટોપને ફોન બધું હોય, એવું જ ને.
એટલે સવારથી જ અને લેપટોપ જ યુઝ કરવાનો કોલેજમા. પછી તેથી આવીને સજવાર સુઈ જાયને, પછી લેપટોપમાં જ કામ કરવાનું. પેલા તો મોબાઈલમાં આવે, મોબાઈલમાંથી પાછું લેપટોપમાં કનેક્ટ કરવાનું. લેપટોપમાં જ બધું આવે ભણવાનું‌.
ઓહો.
હાલો.
હા, બોલો ચાલ.
હું એને બોલો શું કો છો બીજું?
બસ કંઈ નહીં.
હા, ચલોતા. હાલો.